તે નમસ્તે, આજે આપણેે આરોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરીએ.
હા, આ ખુબ જ મહત્વનો વિષય છે પહેલા તો આપણે આરોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરીએ.
આરોગ્ય એટલે શરીર મન અને સમાજની દ્રષ્ટિએ સંપૂર્ણ સુખાકારી માત્ર રોગ ન હોવો એ જ આરોગ્ય નથી.
સાચું અને સ્વચ્છતા એટલે શરીર કપડા ઘર અને આસપાસ. શવા. વાતાવરણ ચો.
બરાબર, સારા આરોગ્ય માટે સંતુલિત આહાર ખૂબ જરૂરી છે. અવાજ નથી, સંભળાતો તમારો અવાજ નથી આવતો તમારો. હમ હેલો. હેલો હેલો. હેલો